હલો હા મજામાં આવ.
સુું કરર.
જો રસોઈની કામગીરી ચાલુ છે.
કોઈની કામગીરી.
શું બનવાનું આજે આજે તો મસ્ત વાતાવરણ છે.
હા થોડા થોડા ઝાપટા પડે છે. આજે ને દાળ ભાત શાક રોટલી સંભાર.
આવા વાતાવરણમાં એવું પણ આનું.
હમ.
હ,
તમાર શું હોય?
અ મે તો અજે સ્ટુડેન્ટ છી એ.
હા તમારે તો હોસ્ટેલ માંથી જે મળે ને.
હા. હ.
ઓહો અચ્છા. હા.
તમને કેવું તમને જયારે નાના હતા ત્યારે તમને કહું તહેવાર વધારે ગમતો શું એ થતું.
અમને સાતમ આઠમની બહુ જ મજા આવતી.
હો સાતમ આઠમ. સારું કેવાય કે સાત આઠમનો- બધા એવું કે પહેલાના જે હોય બધા એમને બધું વધારે ખબર. તો તમે કહી શકો કે સાતમ આઠમ ની શું આમ કઈક અહેમિયત હોય શું હોય એ.
હા. સાતઠા ઉપર તો જો પેલા એવી છે કે અત્યારે રસોઈ દરરોજ બને છે એમ કે પુરી ને બધું ઢેબરાન અને પેલાના જમાનામાં છે એવું હતું. કે પુરીને ઢેબરાને મહેમાન આવે ત્યારે ત્યારે બન અને તવાર તવારમાં બ એટલે બધાને મજા આવતી કે સારું ત્રણ દિવસ સુધી ઢેબ્રાને પલાને પેલી મેડાાપુરી ને બધું મળ એ.
હ.
અને મિકઠ્ઠાન બનાવતા પેલા આપડે છે લાડુ ને. મોન થાળ ને બધું. પેલા તો અમે નથી જોયો એવું દળ ને એવું બનાવતા.
હમ.
એટલે બધા હર ખાતા હોય હું શ્રાવણ મહિનો બેસે.
હમ અને પેલા તો એવું બી હતું ને કે બધા ભેગા થઈ ને બનાવતા બધા તહેવારો એક બીજાને ઘરે જઈને બનાવતા તેવું બી હતું મારી મમ્મી બી વાત કરે કે અમે કેવું આવી રીતના હોય ને તો વધારે મજા આવે પછી પાપડી બનાવવાની હોય શિયાળામાં તો પાપડ બનાવે ને. આપડે ખાઈએ
હા, હા, હા, હા, હા. એ બધા હજુ પેલા તો એવું છે કે બધા ભેગા મળીને બનાવતા બધા ને બનાવતા આવડતું હોય એવું ના હોય. ત્યારે બધા ભેગા મળીને બનાવતા હોય.
હા, પણ તેના જમાનાતું હવે અત્યારે તો કેવું બધા પોત પોતાની રીતે બનાલા તો કેવું કે સાત આઠમ હોય ને તો સવાર માં એ ખાય અને આપ તો બાર જઈને ખાઈ આવશે કે આપડે ત્યાં બનાવીએ છીએ બારથી જ ખાઈએ છીંએ. અત્યારે એવું કલ્ચર થઈ ગયું છે.
પેલા છે તે એવું ઠંડુ ઠંડુ ત્રણ દિવસ સુધી ખાતા પણ કઈ માંદા ન પડતા ને.
હા એ બી છે, પણ અત્યારે તો કેવું સવારમાં તો ખાધું હોય ને એવું કે કે સાંજે નહી ખાવું એમ ના ભાવે એવું કે રેગ્યુલર ડીશમાં બી એવું કે. અમે છીએ તમને પોતે એવું કે મોર્નિંગમાં તો આ ખાધેલું.
પણ અત્યારે છે ને આપડે બે ટાઈમ ગાય ને ઉપરા ઉપરી ગાંઠિયા ને પેલું બધું તો આપડે ગેસ થઈ જાયને માંદા થઈ જઈએ અત્યારે વાતાવરણ ચેન્જ થઈ ગયું બધું ભેળસેેળ વારું જમવાનું થઈ ગયું.
અને અત્યારે કેવું કે ખેતી બી હોય હવે ઓર્ગેાનિક ખેતી નહી થતી પેલા જેમ અત્યારે એ બી દવાથી થાય એવું બધું એવું જ છે ને કે અત્યારે તો બહું બધું બદલાઈ ગયું બઉુ કેમિકલ્સ બધામાં આવી ગયા.
બધામાં આઈ ગયું કોઈ વસ્તુ એવી છે જ નહીં.
પેલા તો કેવું કે કોઈ ઋતુ હોય કોઈ સિઝન હોય તો એ સિઝન ના સ્પેશિયલ જે ફ્રૂટ્સ હોય વેજીિટેબલ્સ હોય એ ટાઈમે જ મડતા અત્યારે જો તમે આપડે કોઈ બી ટાઈમે જે આપણને અવેલેબલ હોય માર્કેટમાં તો એ બધું શું પહેલેથી થોડું એ કરેલું હોય.
કેમિકલ્સથી જે કરેલા હોય ને.
હમ પેલા છે અત્યારે ચોમાસા માં કોઈ દિવસ ટમેટા મળતાજ નહીિ અને રે નહીં.
હમ અને અત્યારે તો રોજ આવે રોજ મળે.
અને બીજી ત્રીજે દિવસે તો બગડી પણ જાય.
હમ.
હા.
અને પેલા તો કેવું હતું કે રોજ બધા રોજ ચાલુ થતું શાકભાજી સવારે બનાવાનું હોય તો ફ્રેશ લઈ આવે દુકાને થી. સાંજે લઈ આવે ફ્રેેશ એવું નજીક દુકાન હોય રીતના વધારે થતું. આપણે સિટીઝમાં ઓછું હોય પણ વિલેજીસમાં એવું વધારે હોય અત્યારે બી છે પણ અત્યારે એવું બહું ઓછું જોવા મળે પણ ફ્રેશ વેજીિટેબલ લાઈ એ જે સમારીને એ શાક કરીે ને એનો ટેસ્ટ અને જે ફ્રીજમાં મૂકીલોને એનો ટેસ્ટ અલગજ લાગે.
હા, હા, અમે લોકો વાડી માંથી તાજે તાજું લઈ આવીને સમારીએે તો એનો ટેસ્ટ અલગ હોય છે કઈક. અને જે આપડે આ માર્કેટમાંથી લઈને બનાવીએ તો એનો ટેસ્ટ બરાબર આવતો જ નથી ગમે એટલા મસાલા નાખીએ ને તો એ
હ એ બી છે.
હ.
એ છે, જ ને
એટલે. પેલા ન ને અત્યારે ઘણો ફેર પડે છે, જમવાણ જમણમાં.
હમ અને પે પેલા તો કેવુ આપડે નાના હોઈએ તો અમે હજુ હું સ્ટુડન્ટ છું તો બી અમે કેવું કે નાના હતા જયારે કે ગામડે જાય ને મામા ના ઘરે તો કેવું કે કેરીઓ હોય તો આંબો હોય આંબાથી કેરીઓ થોડી જેટલી મજા ચી કેરીમાં મીઠું મરચું નાખીને ખાવાની આવતી ને એટલી પેલા માં ના આવતી મજા જે મા કેટમા મલે કેરી એ એ કઈક અલગ જ વસ્તુ હતી અને અત્યારે ત નાના છ છોકરા ફોન માંથી જુદા ની આવતા
હા પેલા આપડે અથાણા માટે મમ્મી બનાવતા હોય તો આપને એક એક કટકો નાનો નાનો આલે તોય આ પણને એટલો મીઠો લાગતો અત્યારે આખી કેરી આલે તોય આપણને મીઠી ના લાગે
હમ.
અત્યારે બધું જ એમ કે ફ્રેશ મળતું જ નથી કાઈ વસ્તુ આપને એમ લા તુ કે નારિયેર પાણી છે, એ ફ્રેશ છે, પણ એમાં ઇન્જેક્શન લગાવવામાં આવા મયડા એટલે હવે કઈ છે, જ નહી
હમ. પેલા તો કેવું બધા બીમાર બી ઓછા પડે ને કેવું દવા બી ઓછી લેવી પડે અત્યારે તો તમે જોવઓ તો કેટલા બધા આ વિટામીન નહી તમારા બોડીમાં આ વિટામીન નહી એમ કરીને મેડિસિન ચાલુ જ હોય નાના હોય કે મોટા હોય
હા બધાને વિટામીન નો પ્રોબ્લેમ છે, જ
પણ બધા બધું જમતા હોય બધું હોય તોય
હા પણ અત્યારે વિટામીન્સ વાળું કઈ એમ કે મળી નથી રહ્યું પાછો સૂર્યપકાશ બધા ઓછો લીએ ને એટલે સૂર્યપ્રકાશ માંથી ઘણા વિટામિન મળી જાય છે. પણ આપડે ડી તો પેલા જ મળે પણ અત્યારે આપડા કામગીરી જેવી થઈ ગઈ સવારે ઉઠીએ ત્યાંથી દોડધામ દોડધામ જ છે. એટલે
હાલો.
હાલો.
હા બોલો
હા હા. અને પેલા તો આપડે સાતમ આઠમ ઉપર પેલી ગોળ વાળી પુરી બનાવતા ઘઉં ના લોટ ને એટલી મીઠી લાગતી
એવું તો મેં ની જોયલું
અત્યારે તો આપણને જોવું ન ગમ કારણ કે મસાલા વાળું બધું આવી ગયું ને મી ઠું તમ તમ તું એવું વધારે ભાવે
વધારે એવું સ્પાઈસીને એવું જ વધારે ભાવે
હા એટલે આપડામાં વિટામીન્સ ઘટે છે, ને
એ અત્યારે કેવું આખું કલ્ચર કોરોના પછી ચેન્જ થઈ ગયું આપડે કેવું કોરોના જેવી મહામારી આયી કેવું બધું કેટલું બધું એ ટાઈમે કેવું ચેન્જ થઈ ગયું લોકોને એવુંતુ જીવીશું કે નહીં જીવું
હા.
એટલે એવું હતું એના લીધે પણ બધું આખું કલ્ચર ચેન્જ થઈ ગયું.
તો અને ગોળ નું વધારે ખાતા તા ને પેલાના આપણે માણસો હતા એ બધા ગોળ નું વધારે ખાતા હતા.
હા એ બઉ સારું અને ઘણા તો કેવું કે મારે બા દાદાની હોય ને તો ચામાં બી ગોળ નાખે મોરસ નાખે આપણે જે નાખીએ ને એવું.
હુકુ.
એની ચા પીતા એ બહુ સારું. એટલે એ લોકો ને
પાણી.
હા અને અત્યારે કેવું એ લોકો તો કેવું કે એ લોકોને કોઈ દિવસ ડાયાબિટીસ એવું કશું ના થાય કેમ કેધું ગોળ ખાય એનાથી આપણને આપડા બોડી માટે બહુ સારું. અત્યારે તો કેવું કે ના ખાય કોઈ.
હુકુ. અમાર તો ખાય હો અમાર તો પાંચ પાંચ કિલો અમે ગોળ લઈએ પણ અમારે સાપ થઈ જાય અમારે બઉ જ ખાઈએ ગોળ અમારા એટલે હા ત્યાં છે ને અ અમારા વૃદ્ધો છે અમા છે નેવું વર્ષ ના આરપાર પહોંચી ગયા છે પણ અત્યારે ત્રણ ઓપરેશન આવ્યા એકમાં થયું તો એ એકદમ ફ્રેશ છે.
એ તો એવું જ ને.
હ
સર આપડી આપડે શું ખાઈએ એના ઉપર છે ને?
હમ્મ. બપોરે એને મોટો ગાંગડો ગોળ જોઈએ જ ગમે તેનું શાક, દાળ, ભાત.
હા અમે ખાલી એવું શિયાળામાં ખાઈએ રોજ નહી શિયાળામાં એ બી કો
રોજે જોઈએ બધી ઋતુમાં હો.
હમ્મ.
હા હા હા
એ સારું કેહેવાય પણ કે આટલી એજમાં બી આટલું એ કરી શકીએ બવ. એ કહેવાય બાકી અત્યારે તમે જો પચાસ પંચાવન કે સિક સાયન્સની આજુબાજુમાં આવે એટલે બધા બીમાર થઈ જતા હોય છે કેટલા બધા પ્રોબ્લેમ થતા હોય છે.
તો ત્યાર તો નાના બાળકોને એટકાવ છે એ બહુ આપને લાગે છે.
પણ અત્યારે કેવું થઈ ગયું કે બેબીનો બોર્ન થયો એને પછી વન મંથ ટુ મંથ પછી તો એને એ સી માં લાવી દે તો ત્યારથી નાની ઉમર માંથી જે એ સી માં એને એ થઈ જાય તો પછી એને બહુ એના ઇફેક્ટ પડે ને એને બોડી પર
હમ્મ.
હાલો.
હમ્મ, પાછો સૂર્યપ્રકાશ ના લેએે. એ સી માં ને એ સી માં રે અને ખાણી પીણી આવી.
હમ્મ.
હમ હ
અને કેવું કે ઉનાળાની ઋતુ હોય ને તો ભી કેવું બહુ જમવાનું ને એ બધું ઠંડુ ફ્રીજમાં પડી છે એ બધું બહુ મો તો બધા છેન ઠંડુ જ કે બપોરમાં તો કોઈ બધુ જમે બી નહીઈ એવ બધું થઈ ગયુંને અત્યારે તો.
એટલે અત્યારે બહુ સાચે છે અત્યારે એના એના લીધે કેટલું બધું થાય નાના નાના છોકરાઓને કાકડા થશે એનું ઓપરેશન કરવાનું કેટલું એ લોકોને થાય.
તો, અત્યારે આપડે કાકડા ના ઓપરેશન બઉ જ વધી ગયા છે નાના નાના. છોકરાઓ સહન કરી શકે કે ના કરી શકે.
હા એટલે જ તો એ બહુ એ કહેવાય. પછી કફ થઈ જશે એ નકલું ગળ્યું એટલું ખાવામાં આવી જાયને બહુ ભાવતું હોય તો.
ફરી મળીશું આપડે નવા ટોપિક સાથે? હ હા આભાર.
હ.